હલો
હા શું કરો છો
બસ ગામડે આવ્યા છીએ
અચ્છા ગામડે છું એમ ક્યારે કયા
બસ આ વેકેશન ચાલુ થયું એટલે આવતા રહ્યા
અચ્છા શાંતિ અને સ્વચ્છ જીવન જીવા જતા ર એમ ને ગામડે
હા બહુ શાંતિ મલા અહિયાં તો આપડે શહેરના તો જીવનમાં કેવું કે આખો દિવસ કામ એમાં બધું સમય જતો ખબર ના પડે અહિયાં તો આમ શાંતિ જેવું ગ ઘણો ફીલ થાય
બઉુ શાંતિ સ્વચ્છ હોય શાંતિ હોય કુદરતી વાતાવરણ આપણને જે જોવા મળે ને સિટીમાં સિટીમાં તો તમને દુમાડા વાળું જીવન થઈ ગયું
હા અને અહિયાંયા તો આમ કેવું કે બધું સ્વચ્છ અને પેલી ક્લીન એર મળે
ક્લીન એર મળે એજ જ નહી
હા
એ સિટી માં તમે તમને હવે જનરલી જોવા જ નહી મળતી કેમ કે એટલી બધી ફેક્ટરીઓ થઇ ગઈ ને
હા
એટલું બધું મતલબ સાધનો બી એટલા
હા અને પ્રદુષણ પણ વધારે વધારે એટલે પેલું એર પણ એટલે બધી આમ પ્યોર ના હોય
પ્યોર નામ એટલે તમને ગામડામાં ગામડા ની તો વાત જ અલગ કે બધી રીતે મતલબ તમારું જુઓ એક તો શાંતિ સ્વચ્છ એટલી ભાગા દોડી નહી તમારે લોકો વચ્ચે એકતા જોવા મળે પેલા તો
હા એ તો ખાસ એની ખાસિયત છે તમે કોને તો જેમ કે બધા ઘણા બધા ઘરો આમ ભેગા મળીને રહેતા હોય છે કોઈ એક ઘરને આમ તકલીફ પડે ને તો બધા એટ દેટ ટાઈમ ભેગા થઈ જાય
સિટી માં જનરલી આજુ બધા અલગ રહેતા જ અલગ હોય એટલે પછી કેવી રીતે સાથે મતલબ મુશ્કેલીમાં આવે ગામડા માં તો શું હા સિટીમાં તો શું મતલબ ગામડામાં બધા ભેગા રહેતા હોય ને વાતાવરણ જ એવું બને તમારું પેલું સિટીમાં તો એકનું ઘર અહીયા હ બીજાનું દસ કિલોમીટર દૂર તમે ભેગા જ વર્ષે થતા હો
હા એ પણ વાત ખરી અને સિટીમાં તો કેવું તમને બાજુ વાળા ઘર વાળું શું કરે છે ને એની પણ એટલો આમ સમય નહ હોતો કે શું કરે છે એટલું આમ જાણી શકીએ આપડે
હા
હા
એ રીતે ગામડામાં પાછું રોજ રાતે મતલબ બેઠક કરે લોકો
હા એ તો ખાસ હ
એટલે અને ચર્ચા કરીે પાછું અને સલાહ લે સલાહ આપે સારી સલાહ આપે પાછી
એવું નહી કે ભાઈ આમાંથી વધારે મતલબ કોઈ બી ખેતી ની સલાહ હોય કે કોઈ બી સલાહ હોય એવું ઈર્ષ ત્યાં ના રાખે કે ભાઈ આમાંથી વધારે પાક લઈ જશે કે નહી સારી જ સલાહ આપે
હા અને ગામડામાં તો મોટા ભાગે લોકો આમ ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા જ રહેતા હોય છે અને હા અને મહેનત કરીને પોતાનું શાકભાજી છે કે ફળ દૂધ નું આમ ઉત્પાદન કરે
હા અને એ બી મતલબ એ તમે કીધું એ પ્રમાણે કે સિટીમાં તમને શાક શ ભાજી છે દૂધ છે દહી કે બધું જે બી મળતું હોય ને બધું પ્યોર મળે એકદમ ચોખ્ખું હ સિટીમાં અમે મતલબ જનરલી કેવું કે ભાઈ જલ્દી પાકું કાઢવા દવા કેમિકલ ખાસી બધી વસ્તુઓ નાખતા હોય દૂધમાં બી હવે તો પાણી ની ભીડ છે પેલો હમણાં વચ્ચે જોય તું કે મતલબ વ્હાઈટ પાવડર કઈક યુઝ કરીને મતલબ દૂધ પીલું કરતા હતા
હા અને ઇન્ટરનેટની પણ સુવિધા પાછી ગામડામાં ઓછી હોય એટલે તમે આમ સ્ટ્રેસ ભર્યું જે લાઈફ અ રહ્યા હોય બોસ નો કોલ હોય કે કઈ કામ હોય તમારા ઉપર અધિકારી હોય એમના ફોન નું ટેન્શન હોય એટલું આમ બધું છોડીને તમે આમ શાંતિથી અહંયા રહી શકો
હા મહિનો ર્યાવો હોય ને તો પણ મતલબ અલગ જ આનંદ આવે એમ જ થાય કે હજુ બે મહિના વધ ત્યારે રહી જાઉ
અને ત્યાંનું પાછું ગામડાનું વાર્તાવરણ પણ આમ બોડી માટે આમ સારું.
એજ એજ એજ તમે સવારનો મતલબ સવાર પાંચ છ વાગે ઉઠીને વોક કરોને ગામડામાં તો જે ફ્રેશ એર મલે સવારનો તડકો છે મતલબ મજા આઈ જાય તમારો
હા અને ગામડામાં કેવું કે કોઈ પણ ફેસ્ટિવલ કાતો કોઈક પ્રોગ્રામ હોય ને ઘણાન ઉત્સાહથી ઉજવતા હોય એ લોકો.
હા એ બી છે.
હા અમે અમારા અહિયાં ગામડે આઈએ ત્યારે દિવાળી ટાઈમે આ એ તો આમ તમે નવું વરષ ચાલુ થાય એટલે રાતે એટલી બધી આમ ભીડ હોયને બધા લોકો એમ ઘરે-ઘરે વિશ જાય હા અને શહેરમાં તમે જોવોન તો આમ એટલું બધું ના એટલું બધું આમ
એટલું બધું હોય બી ના અને હોય કોઈ કરી બી તો ફોન કરીને કઈ દે કે ભાઈ હા રામ રામ.
હા.
ફોન બી ક્યાં કરે અવે તો મેસેજ.
હા એ તો ખાસ એટલો પણ આમ ટાઈમ નહીં રહેતો એ લોકોને.
અને ગામડામાં તો બધાના ઘરે જાય દસ મિનિટ બેસે વાત કરે.
અને ગામડામાં સમાજમાં એકતા અને ભાઈચારો પણ આમ ઘણો સારો હોય છે.
હા એ એ તો બી છે સિટીમાં બી તમારે કેવું મતલબ નોકરીઓની તક મલે સારી સાલાઓ મળે આમ જો એ બાબતે શહેરમાં બી સારું. મતલબ ગામડામાં આપડે કેવું હોય તમને ના નાના રોગની સારવાર થઈ જાય બટ હવે કઈક થોડું મોટું થઈ ગયું ને તો તમારે સિટીમાં તરત દોડવું પડે.
કેમ કે એટલું બધું આમ ગામડું આવી રીતે આમ સુવિધાઓને લીધે એટલું બધું હાલ વિકસિત નહીં થયું. હોસ્પિટલ લઈ લો, કોલેજો લઈ લો, શાળાઓ લઈ લો.
ટ્રાન્સપોર્ટ લઈ લો.
એ લો
હમ્મ અને આધુનિક સુવિધાઓ બધું એવું એમ.
બેંકોની પણ આમ એટલી બધી સુવિધા નહીં હોતી એ લોકોના ત્યાં અગાડી ગામડામાં
હા બેંકોમાં તો શહેરમાં જવું પડે કાતો હોય તો બી કેવું બે ત્રણ ગામની ભેગી એક હોય. અને એમાં પહી મતલબ ભીડ વધારે હોય એટલે તમારે આખો દિવસ બેંકમાં ને બેંકમાં બગડી જાય.
હા. એટલે આમ જોવા જઈએ તો બંનેના આમ પોતાના ફાયદા અને
અને ગેરફાયદા છે જ. બાળકો માટે આમ તો જોવા જઈએ ને તો ગામડાનું જીવન મતલબ વાતાવરણ પ્રમાણે હા સારું.
હા.
પણ હવે એ જ મતલબ હવે સારી એમને ઓપોર્ચ્યુનિટી જોઈતી હોય તો સ્કૂલ સ્કૂલ છે હોસ્પિટલ છે એ બધું વડે સિટીમાં જવું પડે.
હા, સીટી તરફ એમને પછી વળવું પડે છે કેમ કે સારું કરિયર બનાઈ શકે. કે ફ્યુચર બનાવી શકે
હા એજજ
અને શહેર નું જીવન તો આમ વિકાસ અને પ્રગતિ નું આમ પ્રતિક માની તો પણ સારું કહેવાય
હા એ ભ
દેશને વિકાસ કરવા માટે શહેરમાં સારી સુવિધાઓ મળી રહેતી હોય છે
હા બાકી ખેતી વિશે શુંભ અભિપ્રાય છે તમારો
ખેતી એટલે આમ સારું કેવાય મજા આવે ખેતી કરવામાં
હા હા હું તો જનરલી મતલબ જાઉં જ છું પપ્પા સાથે તો આમ અલગ અલગ મજા આવે જેમ કે હવે સિટીમાં નોકરી કરતા હોઈએ તો તમારો એક સ્ટ્રેસ હોય તમારા મનમાં કે હું આવું કરીશ તો બોસ આવું બોલશે આવું કરશે આવું થશે ત્યાં તમે ખેતી કરો ને તો તમે તમારા મરજી ના માલિક
હા
ત્યારે દવા છંટાવો પાણી પાઓ પાકની મતલબ ટ્રીટમન્ટન્ટ કરો
હા એક સારી બાબત કેવાય
સારી બાબત કે મજા બી આવે તમને
હા અને શહરમાં તો કેવું કે જે ખર્ચ હોય એ પણ ગામડાની તુલનામાં વધારે થતો હોય છે હાલ તમે જોઈ લો તો ભાડું જ કેટલું ચુકવવાનું થાય છે જો તમે શહેરમાં રહેતા હોવ તો
તો મારું પાંચ હજાર તો ખાલી ભાડું જ હતું
હા
ખાવાનું પીવાનું ફરવાનું બધું અલગ
અને શહરમાં તો કેવું કે ખાવાનું પણ ખર્ચ વધી જાય ક્યારે વધી જાય આપણને આમ ખબર જ ના રે
હા અને એક વસ્તુ હ કે શહેરમાં તો કેવું હાલ મતલબ થઈ ગયું કે અઠવાડિયાે અઠવાડિયામાં એક કે બે વાર તો હોટલ જવાનું જ ફિક્સ
હા
આપડે ગામડામાં તો એવું હોતું જ નહી ઘરે જ બનાવો જે બનાવવું હોય
હા અને સ્વ શુદ્ધ પણ હોય.
શ સુધ પણ હોય પ્યોર. ઘી પ્યોર ઘી પ્યોર દૂધ મળે તમને એટલે સારી વસ્તુ બને તમારે.
અને હા અને ઓર્ગેનિક વેજીિટેબલ પણ મળી મળી રહેે.
હમ એ તો છે જે સીઝન જે બી વેજી ટેવની હોય ગામડામાં દર ઘરે ઉગતા જ હોય અને ગામડા ની એક બીજી પ્રથા કે મતલબ કેવું હોય હવે શાકભાજી અમે નથી ઉગાડી તો અમાં બાજુ વાળા ઉગાડી હોય ને તો એ બી આપી જાય. છાછ આપી જાય
હા આપ્લે નિયમ પ્રથા સારી હોય છે ત્યાંની ગામડાની
હા એજ એજ.
હા.
મતલબ એવું નહિ કે અમે ઉગાડ્યું તો અમે એકલા જ ખાઈશું બધાને વેચીને ખાવા વાળા
હા
હમ
એક મજા આવે વાળી ગામમાં
હા એજ ન
હા અને તમે જયારે બપોર પડે અને ગ આંબા ના છાયડે ખાટલોું લઈને બેઠા હોઉ ગામમાં.
એવી મજા તો એસી માં બી ઉરવાની નથી
હા એક તો શુદ્ધ હવા અને એવું મસ્ત વાતાવરણ થઈ જાય ને
હા એ જ નહી અને વરસાદનું વરસાદનું વાતાવરણ પણ સારું ગામડામાં તો એવું લીલોત્રી ફેલાઈ જાય ને
હા હા હા એ તો વાત સાચી
હ.
વાંધો નઈિ તમે એકક દિવસ આવજો અમાર ગામ બાજુ
હા ચોક્કસ ચોક્કસ ચલો હછી હા